હલો
હલો
અજ આવે છે ભાઈ
હા ભાઈ આવેજવાજ
બોલો ભાઈ મજામાં
હો મજામાં એકદમ.
એવું ઘરે સાંધી.
હમ શાંતિ છે તમારે ઘરે કેવું છે.
બ શાંતિ જ છે બ. વરસાદ વરસાદ પડ્યો કે ના પડ્યો.
વરસાદ તો નથી પડ્યો હજી પણ પડવા. હડવા જેવું જ છે ગરમી બહુ છે હમણાં.
બરાબર અહિયાં આજે જ પડ્યો બરોબર.
અચ્છા.
આ વખત બહ લેટ આવ નને વરસાદ.
હમ લેટ આવ્યો અને કોઈ ઠેકાણા વગર નું છે વરસાદ આ વખતે.
હા ગઈ વખત તો પાંચમા મહિના થી જ ચાલુ થઈ ગયેલ. અને આ વખતે આ સાતમા મહિનામાં હમણાં હમણાં ચાલુ થયો છે બે દિવસ પડ્યો.
હમ આ શું કમ દરે વખતે એવું હોય. કે બધી જગ્યાએ વરસાદ પડી જાય પછી રાજસ્થાન સાઈડ જાય. ત આ વખતે. પહેલે એ સાઈડ ઉપર એ સાઈડ પડી ગયું છે અને હવે આ સાઈડ આવ્યું છે.
હિન્દ મહાસાગર માં અ જે પવનો આવે ને એના અ વરસાદ પડે.
હમ હમ.
નઋચ્ય પોણ
ત તો આ સ સૌરાષ્ટ્ર. જુનાગઢ સાઈડ એ સાઈડ બહુ વધારે વરસાદ પડેલ છે.
વરસાદ તો વેલો. બહવ પડ તોય ખેડૂત ન મારો અને ના પડે તોય ખેડૂત ન મારો. ગઈ વખત વધારે પડ્યો એટલે લોકો ન કેવું બાજરી પછી. બાજરી ના ડુંડા એ પેલું શું કેહેવાય બાજરી કઢાય નહી એમ. પૂરા બગડેલા બધું બહુ નુકસાન થયેું. આ વખતે જે ડોગર કરેલી ને એમના દર હ નુકસાન થયું. કેમ કે વરસાદવાના તો ડોંગર થાય જ નહીં સૌથી વધારે પાણી જોઈએ તો ડાંગર ના છોડને જોઈએ.
હમ.
એટલે બધી શું કેવાય કુદરત માં જે જે એવું થાય ને. પરિવર્તન આવેકો તો કઈ ખરાબ એવું થાય ને ઘટના. તો એનો ભોગ ખેડૂતો જ બને એમ શું કેવું તમારું.
હમ સાચી વાત છે. આપડે તો ખેતી કરતા નથી પણ ખેડૂતો જે કરે છે. એ લોકોને તાત વતા નુકસાન બહુ બધું.
બરા.
હમ આપણેે એ લોકોની વેદના સમજી ના શકીએ.
ના હું તો સમજીજી શકું છું.
અચછા તમે ખેતી કરો છો.
હા એટલી બધી નહ પણ નોલેજ છે ખેતી ન એમ.
હમ અમારે હતું દસ પંદર વરષ પહેલા.
હમ.
હમ પણ આ કુદરતી કારણો થી જંર. દર વર્ષે એવું જ પાક ખરાબ થતું ગયું થતું કે એમ કરી કરીને એમ. વધારે નુકસાન થઈ ગયું.
બરા બર.
એટલે પછી મૂકી દીધું.
તમારી જમીન હશે એમ ને?
હશે. એટલે હતી. હવે નથી.
હમ! છો સાત વરસ પહેલાં વેચ દીધદી.
તો અત્યારે શું સ્ટડી બડી કરો કે, ઘરે જ?
હા! ના અત્યારે તો મજૂરી કામ પર જઈએ છે.
એવું એમ. શેની મજૂરી?
હા! કોઈ બી પ્લાસ્ટિક વેણવા કે એવું કઈક. કામ હોય તો જતા રહીએ.
એવું એમ?
હા!
બરાબર. એમાં, કેટલું શું મળે?
એમાં મળે દોઢસો, બસો રૂપિયા દિવસ ના.
હા! ફેમિલી ખરું તમારે?
હા છે.
તો દોઢસો બસો રૂપિયા એમ થઈ રહ્યા. એ બીજા કમાય ખરા?
ના બધા જાય છે ને. છોકરાઓ છે. એ જાય. બે છોકરાઓ છે. એક છોકરી છે નાની. એ તો હવે સ્કૂલમાં સ્કૂલ જાય છે. છોકરીઓ અને. ભણાવવાનું કીધું છે ને, આપણા પ્રધાનમંત્રી. એ એટલે એને એ એડમિશન દેવડાવ્યું છે સ્કૂલમાં.
બરાબર.
હમ!
તમારા મેરેજ થઇ ગયા. એમ?
હા! મેરેજ આમ બે વાર થયા હતા.
હમ!
હમ! એક વાર ડાઈવોર્સ થઈ ગયયો અમારો.
એવું. શું કારણ હતો?
એ જ ઘરનું જ કારણ હતું. હવે ઝઘડો થાય અને પીડીસી દુઃખ માં તો કેવું હોય એમ.
હા. ફેમલી ફેમલી આમ.
હા! પેલે થયું હતું ડાઈવર્સ. પછી જે લગ્ન કર્યા. ને પછી જે પેલી વાઈફ હતી એ પાછી આ ગઈ. એટલે તણે ભેગા રહીએ છીએ.
ઓહો હો. સારું કેહેવાય લો તમે તો નસીબ વાળા કેવાય.
હમ!
તો કે ઝઘડા, આવું ઝઘડા નહી થતા?
એટલે થાય, પણ હવે હેન્ડલ કરી લે. એ બે પણ હવે બેન પડીઓ બની ગઈ છે ને. એટલે વાંધો નહીં આવતો.
બરાબર. અને બે બેવથી છોકરા હા કે?
અ હા. એ પેલી એક એક છોકરો પહેલી પહેલી ઘરવાળી છે ને એક છોક ક્રીમ છોક્ર બીજી ઘેરરીને છે.
એવું એમ. બીજી ના બે એમ?
હમ!
બરાબર તો તમારે તો શું કેય બસો રૂપિયામા કેમનું પોસાય?
તો અમે બધા જઈએ ને કામ પર મારી બે ઘરવાળી એ જાય પછી એવું જઉં બે છોકરા છે એ જાય
એટલે તમારા છોકરાને બાળ મજૂરી કરાવો એમ
એટલે બાળમજૂરી તો નય પણ હવે આપડું ઘર ન ખર્ચો ના ચાલતો હોય તો શું કરીએ? કરવું પડે બધું સરકાર તો કઈ અમને સહાય કરતી નથી.
અલ ઘરે ન ખર્ચો નાથાય તો બે લગન કરાય ભાઈ
બે લગ્ન તો એ મજબૂરી હતી ને ભાઈ એક ઘરવાળી ડ્રાઈવર દઈ દીધું પછી કરવા જ પડે ને
હમ
હમ ગાડી વગર તો ચાલે નય ને આ ઉમરમાં તો
બરાબર છે. કઈ ગમે તય ઈલા કદ એવું કરવા દાવ તમે જોબ માટે કે સ્પેસિફિક જગ્યા એ
ના એ ગામમાં કોઈ બી જગ્યા જતા રયે તો ચાલે એટલે ગામમાં
હ અત્યાર તો આ ચોમાસામ તો કેવું હોય ખરાબ ખરાબ એવામા જાવ તમે?
હમ હા અમારે તો આ ચોમાસું તો બઉ ઘંટાડો કરે પણ શું કરીએ જવું પડે વધારે વરસાદ પડે તો રોકાય જઈએ ક્યાંક. બધા ભેગાજ જઈએ એટલે વાંધો ના આવે.
ફેમિલી મા મમ્મી પાપાને કોઈ નહીં?
મમ્મી પપ્પા છે એ ઘરે એક ગામમાં રયે છે.
ઓહ બરાબર તો પછી ગામમાં જ તારો ને આ બધું મજૂરી કર્યા વગર
ના એટલે મારે પેલું મેરેજ હતું ને એમે ભાગીન કર્યું હતું એટલે પછી ધરથી કાઢી મૂકી કશે મને
બરાબર
હમ
હ
એટલે હવે જ્યારે તો જ
હ હા તો બીમારીઓ બહુ થયા ચોમાસામાં નઈ
હમ હમ
તમારે તો એવા બધા વિસ્તારોમાં ફરવાનું એટલે બીમારી થઈ જાય નય
હમ બઉ બીમારીઓ થાય એનાથી તો
હમ સુકારવો પણ નઈ મારી બોરી હોય એટલે
શું કરીએ મજબૂરી છે પેટ નો ખાડો પુરવા માટે કરવું પડે બધું
બરાબર
શું કે બીજું તો
હાલો
હલો હા નેટવર્ક નું ઇસયુ છે સાયદ
બરાબર અવાજ નહી આવતો બરાબર
તમે શું કરો છો?
હુ સ્ટડી સ્ટડી કરું છું.
હમ કયા ધોરણમાં ભણો છે?
તો ધોરણમાં નઈ હું એમએ કરું છું.
અચ્છા
પોલિટિકલ સાયન્સ માં એમ એ એટલે કે બી એ પછી એમ એ કરવાનું હોય.
અચ્છા.
માસ્ટર,
અચ્છા માસ્ટર બનવાનું એમાં
હું.
માસ્ટર એટલે પેલું પોસ્ટ માસ્ટર ને એવું બધું
હું ના એવું નહીં એ તમને નહીં ખબર પડે યાર,
અચ હા સારું છે, પણ ભણો છો, તો તમને કામ આવશે, આગળ અમે નહી ભણ્યા. એમ પણ.
તમે નહીં ભણે તો એ તમાર બે બે ભઇફે બહ મોટી વાત કેવાય. અમારા ભન્યા તો કસૂર કે ને કઈયબુ નહીં કોઈ પઈ બતાવતુંય નહિ યાર,
હા હા
કોઈ ગર્લફ્રેન્ડ જ નહીં.
અચ્છા હા તમે તો ભણવા પર ધ્યાન દયો પછી તો સારી મળશે તમને હવે
સારી શું સારી જિંદગી પરી જાય ભાઈ સારી લઈને શું કરવાનું,
અચ્છા. અમ મેં કરી દીધું હવે શું કરીએ થઈ ગયું.
તમે નસીબ વારા કેહેવાય ભલે નોકરી નહીં મને બે વાઈફ તો હે. એ હંપીને રેહે.
હા એ સારું છે, એ નસીબ વા છું માનું છું. એટલે મને લાગતું તું જયારે થોડીને જતી હતી, ત્યારે કે નસીબ ખરાબ છે. પણ જયારે આઈ ત્યારે બે પાછી ભેગી આવતી રહીતી.
સારું ચલો ફરી વાત કરીએ બરાબર
સારું સારું એે મળીએ.